હલો.
હા બોલો બોલો.
કેમ છુ
હા બસ મજામાં. શું ચાલે.
બસ કઈ નઈ આ દિવાળી ની તહેવાર આવે છે તો એની તૈયારી ચાલે.
અમારે અહિયાં તો દિવાળી ની દિવાળી ના તહેવારની તો ભવ્ય ભવ્ય તૈયારી ચાલે છે અમારે તો અહં સારી રીતે બહ સરસ રીતે ઉજવવામાં આવે એમ.
અમારે તો છે ને દિવાળી આવતા પેલે થીને જ અમારે ઘરની બધી સાફ સફાઈ કરવામાં આવતી હોય આખું ઘર સાફ કરીને રાખી દે થોડા દસ પંદર દિવસ પહેલા જ કામ ચાલુ કરી નાખી અને ઘરમાં બધું કલર. કામ કરી નાખી ને વ્યવસ્થિત ઘર તૈયાર કરી નાખી અને લાઈટંગને એવું બધું કરી નાખી દિવાળીમાં.
અમારે તો છે ને દિવાળી પેલા જ સફાઈ તો થઈ જાય પણ કલર ક આ કપડા ને ઈ બધી પણ ખરીદી થઈ જાય કેમકે અમારે પરિવારમાં મેમ્બર પણ વધારે હોય અને જોકે બધાને એમ જ પણ આ રીતે અમારે કપડા ની બધું વ્યવ પેલેથી જ લેવાય જાય.
હા એમ તો દિવાળી તહેવાર એ ભવ્ય અને લોકપ્રિય તહેવાર હે.
તો ઈ દિવાળીનો તહેવાર છે તો ઈ તહેવાર ક્યા મહિનામાં અને કયા દિવસે ઉજવવામાં આવે ઈ તમને ખબર ખરી.
હા દિવાળી નો તહેવાર છે ને એ આસો અમાસના દિવસે ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે હ.
અને શું કોઈ એની પૌરાણિક મહત્વ છે મેં એવું સાંભળ્યું છે તો ખરી કે ભગવાન રામ છે ને એના સાથે આ દિવાળીની ઉજવ તહેવાર ઉજવણી એની પાછળ જોડાયેલી છે તો એનું શું મહત્વ.
હા એમ તો દિવાળી ઉજવવા પાછળ ઘણું બધું પૌરાણિક મહત્વ આવેલું છે જેમ કે પૌરાણિક કથાઓ સાથે દિવાળી ન તહેવાર જોડાયેલો હ પરંતુ સૌથી પ્રચલિત કથા હે ને એમાં ભગવાન. શ્રી રામની છે કે ભગવાન શ્રી રામ હેને તે ચૌદ વર્ષ માટે વનવાસ પૂર્ણ કરીને લંકાપતિ નો રાવણ નો વધ કરી નાખ્યો હતો તે પાછા અયોધ્યા આવ્યા હતા.
રાવણનોો વધ કર્યો તો શું એની ખુશી માં જ દિવાળીનોો તહેવાર ઉજવાય છે કે પછી એની કોઈ પણ બીજી પણ એવું છે કે દિવાળી બીજા કારણથી નહી ઉજવવામાં આવે.
ના હા એ સાચી વાત જ છે પણ જયારે ભગવાન રામ અયોધ્યા પાછા ફર્યા હતા ત્યારે અયોધ્યા વાસીઓ હને પોતાના રાજાની આગમનની ખુશીમાં હને આખી નગરી ઘીના દેવોથી સંજગારી નાખી હતી અને. તે પાછા આટલા વર્ષમાં વનવાસ કરીને આવ્યા હતા એટલે એ ખુશી માં તેમને હેને આ તહેવારો ઉજવવામાં આવે.
આ તહેવાર તો જો કે બહ દિવાળી નો તહેવાર છે એ તો બઉ લાંબો ચાલતો હશે. જેમ કે ત્રણ ચાર દિવસ કે પાંચ દિવસ મને ખાસ તો એ આઈડિયા નથી ખાસ એવો ટાઈમ વીતી ગયો એટલે આ તહેવાર કેટલા દિવસનો હોય છે.
આમ તો આ તહેવાર ત્રણ ત્રણ દિવસ ન નહીિ હો તો આ તહેવાર તો હોય ને પાંચ દિવસ નો એક ઉત્સવ તરીકે જ ઉજવવામાં આવતો હોય હ.
પાંચ દિવસ પાંચ દિવસમાં કઈ કઈ રીતે ઉજવવામાં આવે.
હમ પાંચ દિવસ એટલે જેમ કે આપડે ધનતેરસનો દિવસ હોય તેમાં ધનના દેવી લક્ષ્મીજી ધન વિતરણ કરીને આપડે તેમને પૂજા પૂજા કરવાની હો. તેમાં મહત્વ તો સોનું જ હોય હ ધનતેરસના દિવસે અમે બધા સોનું ખરીદી છીએ અથવા તો સોનુંના ખરીદી તો ચાંદી ખરીદી અથવા તો વાસણ ખરીદી એમ કે નવી વસ્તુ ખરીદી છીએ અને સોના. ચાંદીના આભૂષણ લઈ અને તે જ દિવસે અમારે વધારે મહત્વ હોય તે લેવાનું અને પહેરવાનું.
અમે એમ તો ધનતેરસના દિવસે હે ને પૂજા થતી હોય હે અમારી ત તો પૂજા થાય અ જેમ કે લક્ષ્મીમાં હોયને એની અમારા ઘરમાં તો એની પૂજા કરે એકની મેં જોયેલી હે કે લક્ષ. લમી માતાજીની પૂજા કરે અને ઈ પછી અમે સોનું રયુંને અમારે નવું ખરીદવામાં આવેને પહેરવામાં આવે બસ ઈ રીતે હોય અમારે તો સોનાનું જ મહત્વ વધારે હોય છે. બાકી ચાંદી કે એવું તો અમે કઈ ખરીદતા નથી દર દિવાળી એ. તો પછી શું આવે.
એટલે ધ ધનતેરસ પૂરી થાયને એના બીજા દિવસે હેને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે હે આ દિવસે હેને શ્રી કૃષ્ણ છે ને એ નરકાસુરનો વધ કર્યો હતો એટલે. દિવાળી ઉજવવામાં કાળી ચૌદશ જવામાં આવે હ ને કાળી ચૌદશના દિવસે એને કાળી માતા અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.
હા એ કાળી ચૌદશ તો મેં જો કે જોયેલું છે એમાં તો અમારે ત્યાં તો એવું થાય કે સાંજે છે ને ભજીયા બનાવે બાાઈઓ ઘરે પછી અમુક બનાવે ઘરેને અમુક તો બહારથી લઈ આવે અમુક થોડા ક્વોન્ટિટીમાં ભજીયા હોય એ ભજીયા લઈને બધા છે ને ચાર રસ્તે જાય ચાર રસ્તે ભજીયા અને પાણીનો લોટો જે લઈને એનું કુંડેળું કરે અને એ એવું કહેવામાં આવે લોકવાયકા મુજબ કે કંકાસ કાઢી એમ ઘરનો આખા વરષનો કંકાસ નીકળી જાય એટલે એવી રીતે ઈ ભજીયાનું મૂકે એનું એ કાળી ચૌદશનું એવી રીતે મહત્વ છે એમ તો દિવાળીનો તહેવાર પછી ક્યારે આવે
તે પછી હે ને એમાં એવું કે કાળી ચૌદશમાં અમારે એ રીતના તમે જે વાત કરી ને એ રીતના એ હોય અમે પણ એ રીતના ઘરમાંથીને ઉતાર ને એવું બધું કરી ચાર રસ્તે મેકી પણ અમે આ બધું કામ હેને રાતના સમય દરમિયાન જ કરી એમ કે દિવસ રાતે બહુ અશુભ વસ્તુ ઘરની બહાર કાઢીને રાખી દઈ તે પછી કાળી ચૌદશ પછી અમે દિવાળીમાં બીજા દિવસે એટલે આખા ઘરમાં હને માટીના દિવા કરી અને પછી ઇલેક્ટ્રિક દીવા કરી અને રોશનીથી આખું ઘર શણગારી અને રંગોળી પણ અમારા ઘરમાં હેને અમે દિવાળીના દિવસે કરવામાં આવે હે તેમાં અ ને અલગ અલગ જાત ના ચિત્ર દોરવામાં હવે રંગોળી દોરવામાં આવે લાભ અને શુભ એવું લખેલું, લખેલું પણ અમે અમે કરીએ અને પછી હને ગાયત્રી મંત્ર અમે જે દિવસે અમે લખીએ છીએ અને અલગ અલગ કલરથી હેને અમે રંગોળી કરી અને બધા સગા સંબંધીઓને અમે મીઠાઈ વેચી અને એકબીજાના આપણાથી વડીલ હોય તેના આશીર્વાદ પણ અમે લઈ તે દિવસે
હા જોકે અમારે પણ એવું બધું થતું જ હોઈએ કે અલગ રીતે બધી રીતે ડેકોરેશન લાઇટિંગ બધું અલગ અલગ પણ અમે તો ત્યાં એમાં છે ને અમારે દિવાળીના દિવસે અમારે રાત્રે હ ને જે કોઈપણને અલગ અલગ પોતાની કોઈ પણ બિઝનેસ હોય કારખાના હોય કે કોઈ પણ જાતનું કોઈ પણ બિઝનેસ હોય ને લોકો બધા છે ને ત્યાં રાત્રે જે મજૂર લોકો હોય એને જમવાનું પણ કરે પણ પેલા અમારે ત્યાં ચોપડામાં લક્ષ્મી પૂજન થાય લક્ષ લક્ષ્મી પૂજન થઈ જાય પછી ત્યાં ઉદ્યોગપતિ હોય ને ત્યાં બધા મજૂર કે જે કોઈ પણ કામ કરતું હોય ને એઈ લોકોને ત્યાં જમણવાર પણ હોય છે. અમારે તો દિવાળી ના રાત્રે આ રીતે લક્ષ્મી પૂજન કરવામાં આવે.
અમારે એ રીતના લક્ષ્મી પૂજન થાય પણ અમારે કેવું હોય કે તે દિવસે હે ને દિવાળીને દિવાળી દિવસે રાતે જ કરવામાં આવે હે અને અમે બધા હેને રાત્રે એ લક્ષ્મી પૂજન પતે તે પછી અમે બધા સગા સંબંધી અથવા આજુબાજુવાળા બધા મળીને ફટાકડા પણ ફોડતા હોય અને અલગ અલગ રીતની ઘરમાં રોશની કરેલી હોય અને રાતે બધા એ મળીને અમે જમવાનું નક્કી કર્યું હોયને એ રીતના અમે તે દિવસે વધુ પડતી માહિતી અ દિવાળીની શું હે એ બધું છોકરાઓને સમજાવતા હોયને એ રીતના અમે તહેવાર ઉજવતા હોય.
એના બીજા દિવસે તો એનું શું મહત્ત્વ છે કે બીજન
દિવાળી ના બીજા દિવસે તો છે ને અમે તે દિવસને બેસતું વરસ કહેવામાં આવી કઈ છીએ અને અથવા તો નવું વરષ પણ કહેવામાં આવે છી અને તે દિવસે હ ને અમે નવું વરસ તરીકે ઉજવી તે દિવસે અમે નવા કપડા પહેરી અને જે અમારા કરતા વડીલો હોય તેને પગે લાગી અને એકબીજાના આશીર્વાદ લઈ અને બાળકોને પણ તે સંસ્કાર બાળકો માં આવે પણ અમે વધુ પ્રયત્ન જેવું આપડે કરશું એવું જ આપણા બાળકો કરશે એટલે એ રીતના અમે બધું કરતા હોય છીએ અને પાછા તે દિવસે પણ અમે એકબીજાના ઘરે જયારે પગે લાગવા જાય ત્યારે મીઠાઈ લઈને જઈ છીએ અને બધાને રામ રામ એવું પણ કરીએ છીએ.
હા એ તો આપણી પરંપરા જ છે. એકબીજાને રામ રામ કરવાની તો એમાં તો રોશની તો નહ પણ વધારે પ્રકાશિત કરે છે ને દિવાળી રહી
હા દિવાળી દિવાળી રહી માત્ર રોશની જ નહી પરંતુ પ્રકાશ કરવાનું પણ તહેવાર છે અને એકબીજાને પ્રેમ ભાવ અને ભાવના એકતા નો સંદેશ પણ આપવામાં આવે છે.
હ કેમ કે આ કથા રહી આખી ભગવાન રામ સાથે જોડાયેલી છે કે જેને ચૌદ વર્ષ વનવાસ કરીને પછી ઈ એના સામ્રાજ્યમાં પહોચ્યા હોય. એના માટે બધું કરવામાં આવે છે ને
હા આ એના માટે બધું કરવામાં આવે છે જેમ કે અત્યારના બાળકોને કઈ ખબર હોતી નથી એટલે આ પરંપરાગત રીતે આપડ ધનતેરસ છે કાળી ચૌદશ છે દિવાળી છે અને બેસત વરસ છે આ બધા દિવસો આપડે જે પરંપરાગત રીતે કરવામાં આવે તો બાળકોને પણ ખબર પડે કે પેલાની પરંપરા શું હતી અત્યારે શું ચાલી રહ્યું છે તો એમને પણ આમાંથી ઘણા બધા સંસ્કાર મળે અને જાણવા મળે.
આ ચોક્કસ